હલો હલો
હલો અવાજ આવે છે મારો
હલો
મારો અવાજ આવે છે
હલો હા અવાજ મારો તો આવે હા આવે છે અવાજ
હા તમારો અવાજ આવે છે મારો અવાજ આવે છે
હા આવે છે કેમ છો
છ બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં
બ
સવારે મલા ઉઠ
લે ઉઠ
પછી વેલા ઉઠવાના શું ફાયદા થાય છે કે વાત કરી લ
હા સારો ટોપિક છે સારી વાત છે વેલા સવારે ઉઠવું એ બહ સારું કેયય
હા સવારે વહેલા ચખવું જ જોઈએ બધા એ
હા તમારી વાત સાચી છે કે સવારે બધા હમ વેલું ઉઠવુંય એ બહુ સારું કેહેવાય સવારમાં સારું વાતાવરણ મળે આપને હવા સારી મળે અને શાંત વાતાવરણ હોય સવારનું
હા સવારમાં એકદમ શાંત વા વાતાવરણ શુદ્ધ હવા મળે આખો દિવસ તો આ આજુબાજુમાં બધો ઘોંઘાટ થતો હોય બાળકો હોય છોકરાઓ શેરીમારમ હોય કોઈ પક્ષીઓ કોઈ બધા એ હ ભી તો નવવાજા ખો દ બે સાૌ તો હોય પણ સવાર માં તો એકદમ શાંત વાતાવરણ હોય
હા એ વાત સાચી છે તમારી કઈ સવારમાં સાવ શાંત વાતાવરણ હોય અને આપણે પ્રકૃતિને આમ જોવાની નિહાળવાની મજા આવે
હા અને હવામાં શુદ્ધ હવા મળે આપને ઠંડી ઠંડી
હા એ છે કે સવારમાં આપણે હા સરમાં આપણે શુદ્ધ સારી હવા મળે આપણે સવારે વેલા ઉઠીએ તો આપણે કાંઈ એક્સરસાઇઝ કે વોક કરવું ચાલવું હોય તો આપડે ચાલી
હ
શકીએ.
હા એ છે સવારમાં કસરત કરવાના તો ઘણા બધાં ફાયદા થાય છે.
હા સવારે વેલા ઉઠીએ તો આપને એ ટાઈમ મલે તો આપણે કસરત કરી શકીએ તો આપણે એ આપણા માટે બી થોડો ટાઈમ કાઢી શકીએ.
હા એ સવારે આપડે વેલા જાગી જઈએ તો આપડ માટે થોડો ટાઈમ નીકળી જાય.
નીકળી જાય.
હ મેં કીધું આપડા માટે થોડો ટાઈમ આપડે કાઢવો જ જોઈએ સવારે વેલા જાગીએ
હ
બધી કસરત કરવાની થોડું ચાલવાનું એ બધું રાખવું જ જોઈએ અને એના માટે શરીરને પણ સારું રે છે.
એ છે હા એ વાત સાચી છે તમારી પણ અત્યારની આ લાાઈફમાં અત્યારે કેવું થઈ ગયું છે કે જેવું જેમ બ બધું નવું નવું બધું આવતું જાય એટલે બધાને ઈ શીખવાનું ઉત્સાહ વધારે હોય એટલે જેમ ફોન ટીવીને એ બધું હોય અને નવી નવી ટેકનોલોજી હોય બધું હોય. એના કારણે લોકો પછી એમાં બધું શીખવામાં એમાં લેટ થઈ જતા હોય છે. સુવામાં એટલે સવારે બ ઘણાં બધાં લોકો ઉઠી ના શકતાં હોય સવારે વેલા
હા એ સાચી વાત છે અત્યારે રાત્રે મોબાઈલ પર જોતા હોઈએ છે આપડે તો આરામથી બાર એક તો વાગી જ જતો હોય છે.
હા એટલો ટાઈમ તો થઈ જાય એક હા એટલે સવારે ના ઉઠી શકે અને પેલા તો શું કે એટલું બધું એવું કઈ હતું નઈ એટલે બધા વેલા ઉઠતાં તો એ બધાનાં શરીર હજી સુધી એવું સારા છે એમ અને અત્યારનાં જે બધાં માણસો છે. એ થોડા એના પ્રમાણમાં થોડાક વીક થતા જાય એમ
અછા હા પેલા ના સમયના માણસો કેવા હતા કે અ અત્યારે આપણેની સાથે સર ખામણી કરીએ ને તો એસી વર્ષ ના માજી હોય કે બાપા હોય કોઈ પણ આપણે એને જોઈ લઈએ તો આપડે અત્યારે ચાલીસ વર્ષની ઉંમરે આપળે એટલું સારી કામ નથી કરતું એનું એસી વર્ષની ઉંમર એટલું શરીર સરસ કામ કરતું હોય છે, અને શરીર એનું સારું હોય છે. કોઈ રોગ નથી થતા એને.
હા એ વા સારી સાચી છી તમારી કે એમને જે હોય માજી હોય કે બાપાઓ એમને પેલે થી એટલું કસરત એવી રીતે આપડે અત્યારે શું યોગા અને એવું બધું કરીએ. અને એ લોકોને પેલા એવી મજૂરી જ એવી હતી કે એમને કસરત ને થઈ જતું અને એમના શરીર પહેલાથી ખોરાક સારો એવો મલ્યો છે.
હા જો એ વાત તમારી સાચી છે.
ખોરાક ભી એમાં દવાને એવું ભેળસેેળ હોય છે બધું
હા સાચી વાત છે ખોરાક મને માટે દવા તો બહુ જ હોય છે અને પેલાના સમયમાં એ હતું કે તમે જે વાત કરીને પ્રમાણે કે પેલા લોકો કામ ધંધો બધાનો એવો હતો કે મહેનત વાળું કામ હતું અને અત્યારે તો બધાને આરામથી બેઠાં બેઠાં
બેઠા ઓનલાઇન
તો વર્ક કરતા હોય છે ઘણા લોકો તો એ બેઠાડું જીવન થઈ ગયું છે અને પેલાના લોકોને અત્યારે આ આપળે શરીર સારું રાખવા માટે કસરત ને ચાલવું પડે બધું આપળે ફરજિયાત કરવું પડે. પણ પેલાના લોકોને તો કસરત કરવાની જરૂર જ ન પડતી કેમ કે એ લોકોનું કામ જ એવું હતું તો શરીરમાં આરામથી કસરત તો આપમેળે થઈ જત.
હા એ વાત સાચી છે તમારી કે ઈ કસરત એમને આપમેળા થય જતી, કેમ કે એમને કામ જ એવું હતું. મેનત વાળું કામ હોય એટલે એના લીધે અને પાછું કે એમને એટલો ભ પેલાના સમયમાં બ ધા છે ને વેલા જમી લેતા, અને વેલા સૂઈ જતા.
સાચી વાત છે.
અત્યારે મોબાઈલ ને ટીવીને હોય એટલે બધા બેઠા હોય, ટીવી જોતા હોય, ફોન જોતા હોય એના લીધે થોડું મોડું થઈ જતું હોય સુૂવામાં પછી બાળકો હોય, બાળકો રેતા ના હોય એના લીધે બી મોડું થઈ જતું હોય પેલા તો ઘર પરિવાર બો મોટા મોટા હોય તો એમાં છોકરાઓ સચવાઈ જાય તો એકા બીજા એકા બીજા સાચવે તો ચાલી જાય.
હ સાચી વાત છે. આપળા ઘરમાં વધારે માણસો હોય તો એકા બીજા કોઈ સાચવી લેતા હોય કે અમે સુવડાઈ દે છે તું તારું કામ કરી લે, કામ પૂરું કરી લે તું
હા તો આપળે વેલા સુઈ શકીએ, વેલા ઉઠી શકીએ.
હા ના સમયમાં કેવું છે અત્યારે બધા અન સિટી માં રેવા જતા રિયા છે ને મોટી ઉંમર ના બધા માજી ને બાપા ને બધા ત્યારે ગામડામાં રીએ છે, તો સિટીમાં જે રેતા હોય એ લોકોને તો છોકરા પો તને જાતે જ સાચાવા પડતા હોઈએ છે.
હા એ વાત બી સાચી છે તમારી.
પણ માજીને બધા પેલા સાથે રેતા એટલે સચવાય જતા બાળકો.
હા એ વાત બી સાચી છે તમારી કે અત્યારે બધા એવી રીતે જોબ ને એવી રીતે હોય એટલે એ બધાને અલગ રહેવું પડતું હોય.
હા સાચી વાત છે.
અને સવારનું વેલું ઉઠવું તો બોવ સારું સમય જે કેય કે બ્રહ્મ મુહૂર્ત કહેવાય એ તો બોવ સ સારો સમય કેવાય, ને એમાં ઉઠીએ ને એમાં ઉઠીએ તો એમાં તો આપડે ડાયરેક્ટ સીધા ભગવાનને કનેક્ટ થાય એવું સાંભળ્યું છે.
હા સાચી વાત છે.
આપળે ભગવાન સાથે હા, હા કે આપળે ઘરમાં રીધી આવે બધી ઘણી ઘણી એવી વાતો સાંભળેલી છે જે હા એ વાત ભી સાચી છે કે આપળે જેટલા વેલા ઉઠીએ એટલું ઘરમાં ઘર માટે આ આપડે વધારે એટલું સારું.
હા સાચી વાત છે.
બીજે સમયે કે આપણે સવારે વેલા જાગી જઈએ. તો આપળે આખો દિવસમાં જે કઈ કામ કરવાનું હોય તો આપણે સવારે બધું નક્કી કરી શકીએ કે. કે આપડે આટલું કામ કર વાનું છે તો આપળે ટાઈમ સર જાગી ગીયા હોય તો એ બધું કામ પણ આપળુ ટાઈમ સર.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
ઘણી વખત આપળે એવું થાય ક્યારેક મોળા ઉઠીએ તો બધું આપણે ટાઈમ બગડી જાય પણ વેલા ઉઠ ઉઠતા હોય ને વેલા ઉઠી જઈએ તો આપડે સરસ રીતે બધું કામ બી થઈ જાય. આપણે છો છોકરાઓ બી સારી રીતે સચવાય એને બી આપણે થોડોક સમય આપી શકીએ.
હા સાચી વાત છે. આ સમયમાં તો બધાને ભાગદોડ વાળી જિંદગી છે તો કોઈને ટાઈમ જ રેતો નથી.
હા એ વાત બી સાચી છે કે અત્યારે ભાગ દોડવાળી જિંદગી છે એટલે રાતના મોડું થઈ જતું હોય તો અમુક ટાઈમ પર અમુક સમય પર વેલા ના ઉઠી શકીએ કોઈ.
હા સાચી વાત છે.
અને વેલું ઉઠવું તો એવું બહુ સારી વાત છે સુંદર વાત છે એ તો
આ બધાને વહેલું જાગવું જ જોઈએ.
ને પેલા પેલા નામ કે આપણેે છોકરાઓને બી આપણેે એવું કેતા કે વેલા ઉઠીને વા જો તો એ મગજમાં જાય સરખું ઉતરે તમારે સારું શાંત વાતાવરણ હોય તો છોકરા માટે બી ઘણું સારું રહે. એને બી શુદ્ધ હવા
આપણે સ્કૂલમાં જતા હોઈએ છે તો સાહેબ લોકોને હોય છે. એ પણ આપણને કેતા હોય છે કે સવારે વેલા ઉઠી ને તમારે વાંચવું છે. સવારે વાંચેલું તમને ખુબ સારી રીતે યાદ રહી જાય છે.
હમ.
તમારી સાથે વાત કરીને ઘણું જાણવા મળ્યું સવારમાં વેલું ઉઠવાનું.
સરસ મજા આવે તમારી સાથે વાત કરવાની ચલો મળીએ બીજા ટોપિક પર. ઓક બાય.
બાય.